નમસ્કાર
નમસ્કાર મિત્ર
હા મિત્ર કેવું છે બધું સરસ છે ને
બસ સારો જ છે
હા મિત્ર તો ઘરે બધા સારા છે ને મિત્ર
હા મિત્ર બધા સારા છે
હા અને હા મિત્ર સારો જ છે અને મિત્ર અભ્યાસ કેવો ચાલી રહ્યો છે તમારો
મસ્ત તમારુ મારું
તો મિત્ર આજે આપણે ટોપિક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છી મિત્ર. અને મિત્ર ટોપિકનું નામ છે મિત્ર ફિલ્મો અને મનોરંજન વિશે. થોડું તમે ડિટેલમાં માહિતી આપજો મિત્ર.
હા ફિલ્મો અને મનોરંજન આપણે એક ખુબ જ રસપ્રદ સબ્જેક્ટ, વિષય પસંદ કરીએ છી. જે આપણે ફિલ્મો જોઈએ, જે આપણે જોઈએ. તે આપણે મતલબ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. કારણ કે જ્યારે પણ આપણું ના હોય ત્યારે આપણેે જે ફિલ્મો જોઈએ છીએ. અને એના એનાથી આપણે મનોરંજન લઈએ છીએ. એનાથી આપણું જે માઇન્ડ જે રિફ્રેશ એનાથી કરીએ છીએ મોબાઈલ. અને આપણેે જોઈસ જોઈએ તું ફિલ્મો પણ આજે મતલબ ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના ફિલ્મો હોય છે. જે આપણને જ્ઞાન આપે છે. મનોરંજન આપે છે. સમજણ આપે છે. અને એવું ઘણું બધું આપણે જ્ઞાન આપણું મતલબ નોલેજ આપે છે. એને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો આ બાબત વધુ મહત્વની છે. જો તેઓ આખો દિવસ મનોરંજનમાં સમય પસાર કરશે તો અભ્યાસ પર પણ આપણે જે અસર પડવાની છે એ એના એક ખરાબ જ અસર પડવાની છે. કારણ કે એક આખો દિવસ નથી પરંતુ આપણને એક બે કલાક જોઈએ દિવસમાં એ મનેરંજન કરીએ. મતલબ તો એ આપણું સારું કેહેવાય. યોગ્ય ગણી શકાય. પરંતુ જો મર્યાદામાં હોવું જરૂરી છે મિત્ર. કારણ કે મર્યાદા હર મારી હર વસ્તુની મર્યાદા હોય છે. અને એ મર્યાદા પાર કરી લીધા પછી એ આપણું જે સાઇડ ઇફેક્ટ જાય છે આપણની એક બીજીસ અત્યારે એક વાત એ છે કે ફિલ્મો દ્વારા આપણે અલગ અલગ રાજ્યો બને. દેશોની સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. અને આપણે જે જીવનશૈલી વિશે નવી માહિતી મેળવી શકીએ છીએ. આ રીતે ફિલ્મો જ્ઞાન વધારવાનું પણ એક સારું એક સાધન બનતું છે આજકાલ દુન અંદર અને મને તો ખાસ કરી સાઉથ તે સાઉથની જે ફિલ્મો છે એ ખૂબ જ ગમે છે. કેમ કે એમાં એક અલગ જ લેવલની ફિલ્મ હોય છે એમાં આપણે જે જી જે સંસ્કૃતિ હોય છે ને એ એના રિલે રિલેટેડની મને આવી મુવી પસંદ બી છે. જેમાં સાઉથની મૂવી મને ખુબ જ ઇન્ટરેસ્ટ પણ લાગે છે કારણ કે. એક એક્દમ ઓરજનલ લઈને ફિલ્મો બનાવી છે જેમ કે જે આપણે જોઈ તેમ. કાંતારા મુવી છે. એ એકદમ મતલબ અલગ જ લેવલની મૂવી. કોઈ પણ માણસ એ જોઈ નહીં. ચોકી જાય એવી ફિલ્મો છે. જે સાઉથવાળા જે આવું ફિલ્મ બનાવી શકે છે. અને એવી ઘણી બધી જે સિરીઝો પણ છે જે જવાલાયક છે મિત્ર. આપણી જે કલ્ચરલ વિશે પણ છે અને બીજું કઉં તો સંગીત પણ મનોરંજનનો એક ભાગ બની ગયો છે. સારા સંગીત. સાંભળવાથી મન એકદમ રિલેક્સ થાય છે અને તણાવ ઓછો થાય છે. કેટલાક લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે. કેટલાક લોકો આપણે જોઈએ તો સવારમાં જ ભજન સાંભળે છે. અને કેટલાક આધુનિક ગીતો પસંદ કરે છે. દરેક વ્યક્તિ પસંદ અલગ અલગ હોય છે. તો મિત્ર તમારી પસંદ કેવી છે એ.
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે અને. મિત્રો હું તમને જણાવા માંગુ છું કે ફિલ્મો અને મનોરંજન. એ આપણા જીવનમાં એક મહત્વનું. મહત્વનો ભાગ છે કારણ કે મિત્રો. જયારે પણ આપણે નિરાશ હોઈએ દુઃખી હોઈએ કે. આપણને મન ન લાગતું હોય ત્યારે આપણે. રમોજ ફિલ્મો જોતા હોય છે જેમાં આપણને હાસ્ય. ઉત્પન્ન થાય એવી ભૂલમાં જોતા હોય છે અને મિત્રો જય્યારે પણ આપણે. કોઈ એવી ફિલ્મ જોઈએ કે જે આપણને આપણા હાથના રૂંવાટા ઉભા કરી. એવી ફિલ્મો પણ છે જેમ કે બોર્ડર ને એવી. એ એ આપણને ખુબ જ જોવા ગમે છે. કારણ કે મિત્રો એમાં એવું છે કે. આપણા જે રિયલ હીરો જે આપણા ઇન્ડિયન આર્મી એ કેવી રીતે. આપણે ભિક્ષા કરતા હોય છે કેવી એ પરિસ્થિતિમાંથી બહાર. પરિસ્થિતિમાં હોય છે છતાં પણ આપણને સુરક્ષિત રાખે છે. તો એવી ફિલ્મો મને મિત્રો જીવન ખૂબ જ ગ ગમે છે. અને મિત્રો ઘણા બધા. એવા લોકો હોય છે જે મને. અલગ અલગ ફિલ્મો ગમતી હોય છે તો મિત્રો તમારે. આ સાઉથની ફિલ્મો વિશે તમને ખૂબ જ જણાવ્યું. તો મિત્રો સાઉથની ફિલ્મોમાં એવું તો શું છે જે તમને આટલું બધું ગમી ગયું છે.
હા મિત્ર તમારી વાત સાચી છે. જે સાઉથની ફિલ્મો હોય છે ને. જે જે હોય છે ને. એટલે કે જે પરંપરાગત જે જૂની પરંપરાઓ છે. એના વિશે આપણને સમજ્યા. એ ફિલ્મો દ્વારા પ્રદર્શન કરેલું હોય છે. તો એ મને જોવામાં ખુબ જ ઇન્ટરેસ્ટ થાય છે કારણ કે. એમાં થોડું જે છે એ કાળા જાદુ કેવી રીતે કરવા. અને જે ભગવાનની ભક્તિઓ વિશે અને એવું. એ બધું વગેરે વગેરે એ એવું ઇન્ટરેસ્ટેડ બની જાય છે ને. કે વાત જ જે અલગ છે જેમાં આપણે જોઈએ તો. બીજી પણ કેટલીક મુવી છે જે સંભવ અ્યાય આવે છે. પછી હજી કાંતારા તો કીધી મેં પછી. જે જાત જાતની મુવીઝ છે જે સાઉથમાં બનેલી સાઉથ. અને એવી રી રીલ મતલબ કે સિરીઝ પણ છે. જેમાં આપણને ઘણું બધું શીખવા મળે છે જે. આપણી પરંપરાઓ જે છે એના વિશે જાણવા મળે છે. જેમાં સાઉથની પરંપરા વિશે આપણે. જે કાંતારા મોલમાં જોઈએ છે. તો એમાં પણ આપણે જે ક્યાં કેવું કરી રહ્યા છે કચનમાં શું છે તે આપણને આ મુવી થી જાણી શકાય છે મિત્ર કારણ હમ્મ. જેવુ છે એવું જ આ ફિલ્મમાં પણ રજૂ કરવામાં આવેલું છે. તો એ આપણે સરળતાથી અને જાણી શકાય છે કે આવું આવું જે તે થાય છે એ આપણને ખુબ જ સરળ પડે છે અને મિત્રો આવી જ પ્રકારની મૂવી જે આપણને જવા પણ જોઈએ કારણ કે આવી જોવા તો જઈએ એક એ પણ વાત છે કે દરેક માણસ ની પસંદગી અલગ અલગ હોય છે એમાં મતલબ અલગ અલગ હોય છે તો એ અલગ અલગ પ્રકારની મૂવી જોય છે કેટલાકને લવ સ્ટોરી કેટલાક ને જે મતલબ કે સ્ટડી વિશે કે કેટલાકને અને પછી દેશ વિશે એ બધી ઘણી બધી પ્રકારની મૂવી પસંદ હોય છે. એટલે તમને કઈ મુવી પસંદ છે
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. અને મિત્રો તમે જે પણ કહ્યું એ મને ખૂબ જ યોગ્ય લાગ્યું પરંતુ, મિત્ર તમે કહ્યું કે તમને કઈ મુવી સારી લાગે પણ હું તમને કેવા માંગુ છે કે મિત્ર મને એવી સ્ટોરી મને ખૂબ જ ગમ તું હોય છે કે જે આપણે ઈન્ડિયન આર્મી હોય આપડુ જે બોર્ડર જેવી કેટલીક એવી મહત્વની ફિલ્મો હોય એ બી મને જોવાની ખુબ જ ગમે છે કારણ કે મિત્ર આપણે આપણે એનાથી પણ મિત્ર બીજી પણ ઘણી બધી એવી એવી મૂવી છે જે મને ખૂબ જ ગમે છે જેમ કે સુપર થર્ટી એમાં કઈ રીતે કઈ રીતે એ આપણે વિધાર્થીઓને ભણાવતો હોય છે એ મને ખૂબ જ ગમે અન હું હ મિત્ર તને જણવા માંગુ છું કે કોઈ પણ મૂવી નું મિત્ર એમ જ નથી બનતો પરંતુ મિત્ર એના પાસા હોય છે કે કઈ ને કઈ આગળ એટલે કે એટલે કે કઈ થયેલું હશે એના રિલેટિવ એ મૂવી બનતી હોય છે. તો મિત્ર કઈ એટલે કે મિત્ર એ મવી માંથી આપણને ઘણું બધું શીખવા મળતો હોય છે. અને એમાંથી નેગેટિવ પણ આપણને શીખવા એટલે કે મિત્રો ધારો કે મિત્ર આપણે કોઈ ફી માં જોઈએ અને એ ફિલ્મમાં મિત્ર જે ખૂન ખરાબા એવા થતા હોય છે, તો મિત્ર એના એનાથી આપણને નેગે અસર પણ થાય ખરી પરંતુ મિત્ર આપણે નેગેટિવ નેગેટિવ નહીં લેવો અને આપણે હંમેશા પછી તેવું જ વિચારવું જોઈએ અને કોઈ પણ મૂવી મિત્ર જોતા પહેલા આપણે એ મૂવી વિશે ડિટેલમાં માહિતી મેળવી કે આ મૂવી સેના આધારિત છે. કૈયા પર આ બનેલી છે. તો એની મિત્રો આપણે વિગત વારે એની માહિતી મેળવીએ. ત્યારબાદ આપણે જોવા જોઈએ હાલ માં મિત્રો કેટલી બધી મૂવી લોન્ચ થઈ છે, જેમ કે ધમાલ ફોર અને ભૂત બંગલા ભૂત બંગલા ને એવી ઘણી બધી મૂવી છે જે ખૂબ જ આપને આપને જે મનોરંજન કરાવતી હોય છે અને મિત્ર કેટલી એવી ફિલ્મો છે જે આપણા ભારતના ઈતિહાસ પર બનેલી છે અને મિત્રો રામ રામાાયણને મહાભારત એ મને ખુબ જ ગમે છે, કારણ કે એ આપણે રિયલ છે, એ આપણે બની ગયેલું એ એના એના આધારે એ બઘા માંને છે કે આગળ આવું થયેલું ને એ અમને ખુબ જ ગમે અને મિત્રો હું તમને જણવા માંગુ છું કે તમે પણ આવી મહત્વની મુવી જોજો જેથી કરીને તમને સારું એવું જણવા મળશે. અને ભવિષ્યમાં તમને એનાથી ખુબ જ ઘણું શીખવા પણ મળશે તો મિત્ર. હું તમને એજ સલાહ આપ્યો છું કે કોઈ પણ આપણે ફિલ્મો કે મનોરંજન કરીએ તો એમાં આપણે એ વિચારીને કરવું જોઈએ કે નેગેટિવ રિવ્યૂ ન લેવું જોઈએ. આપણે હંમેશા પોઝિટિવ જ જવું જોઈએ તો, મિત્રો તમે એટલો સમય આપ્યો કિમતી એના બદલ ખુબ ખુબ આભાર મિત્ર, થેન્કયુ મિત્ર.